હલો. હ સંભળાઈ દ
કર બીચા ખા બેન અવાજે આવ્યો મારો
હા. બહુ ઓછો આવે છે તમારો અવાજ
ના ભાઈ હવે સંભળાય છે.
હા હા હા હા સંભળાય છે.
બરાબર આ તો કદાચ નેટવર્ક ઈસ્યુ હોય ને એના કારણે
હા એ વાત છે.
અતાર ઉનાળાનો ટાઈમ ચાલે છે થોડું સમીન એવું લાગે એટલે સુઈ જવાનું.
હા બરોબર હું હું ઊઘતી. પછી હા હું એતી પછી મને યાદ આવ કે આપડ બપોરે અ ભાડવામાં કેટલું મસ્ત રમતા હતા
હમ સાચી વાત છે એ તો નાના તો તારેા આપડે એવી અલગ અલગ ગેમો રમતા તા પણ તારો તો કેટલા લોકો હતા આપડા બહુ ફ્રેન્ડસ ને બધા અલગ અલગ નય, તો આપડે ન તારે પણ ન નવી નવી ગેમો અને અત્યારે તો જુઓ ને જી હોય ઈ ખાલી એમનેમ ફોન લઈન બેસી જાય. તો પેલાન જેવી મજા જ ના રય કઈ.
સાચી વાત છે.
પણ જો હું અતારની વાત કરૂ. તો કેવું મને માર ફ્રી ટાઈમમાં નવી નવી રેસીપી હૂં શોધું. આ નવી નવી ડીશ બનાવાની મન બોવ ગમે એમ. નવી નવી વાનગીઓ બનાવાનું મન બોવ ગમે. અને ઈ કે આપણને જે વસ્તુ ગમતી હોય ને એના પાછળ આપડો ટાઈમ કેવી રીતના જાય ને આપણન ખબર જ ના પડે.
સાચી વાત છે. અં હું પણ જોઉં છું રીલ્સમાં ને એમાં ધી નવી નવી બધી વાનગીઓ બનાવાની.
હમ્મ, બરાબર. તમને ગમે છે કે પછી તમ તમાઆ ફ્રી ટાઈમમાં બીજું કશું કરો?
ના, ફ્રી ટાઈમમાં હું બીજું કશું કરતી હોવ. પણ કોઈક દિવસ મૂળ થઈ જાય તો કરું.
સાચી વાત છે. હં, બરાબર જોને મ મને તો જો આવો બધો વધારે ઇન્ટરસ્ટ છે નવી નવી રોજ નવી નવી વાનગી બનાવાનું. એટલે હું હમણાં જ મેં એક થોડાક દિવસ પહેલાની જ વાત કહું. તો બે ત્રણ દિવસ પહેલા મેં ખીર બનાઈ તી.
બરોબર.
તો અ એટલે અમાર માતાજીનું બધું ચાલે છે ને નવ રાત્રી ને એવું. તો મેં ધૂ લાવ પર સાદમાં જ બનાઈ દઈએ આપ. તો મેં પેલા એક વાર બનાઈ તી ન પ છી આ બીજી વાર ટ્રાય કરી. તો એમાં મેં પહેલા તો જોડ દૂધ કેવું કેસ એ તો તમને ખબર ને કે આ. મીઠાઈ છે, એમ ગળી છે વાનગી. હા તો એમાં મેં મેન વસ્તુ કઈ-કઈ વાપરી જેમકે મેન તો પહેલા દૂધ જોઈએ
હા.
જોઈએ, અને ચોખા આ ત્રણ વસ્તુથી જ આ સ્વા વાદિષ્ટ બને. પછી આ ત્રણ વસ્તુ તો જોઈએ જ. સો આપણું જે ડીશ છે એ તૈયાર થઈ જાય પણ જ્યારે વધારા એટ્રેક્ટિવ અને સ્વાદિષ્ટ બનાવી હોય તો બધી નવી-નવી વસ્તુ એડ કરવી પડે જેમ કે ડ્રાયફ્રૂટસ એડ કરવા પડે આપડે, બદામ બેમ. હા કાજુ. કિસમિસને એ એડ કરવું પડે એનો જો એનો કલર સારો વધારે અટક્ટિવ કરવો હોય. જોવા લાયક તો આપડે કે ર એડ કરી શ એ છ્યાને થોડીસ વધારે સ્વાદ એનું વધારવા માટે ઇલાયચી એડ કરીએ.
બરોબર.
હવે એની બનાવવાની રીત હું તમને જણાવું જો કદાચ તમારે બનાવી હોય તો.
હા કોને કેવી રીતે
તો પેલા મેં છે ને પેલા તો આપણે નોર્મલી બધા સાધન લઈ લીએ એનું જે જે બનાવાનું હોય તપેલી તપેલીને, આનેવું અને પછી અ આપણેે એના ચોખા હોય ને એ થોડાક હવે એની બે રીત છે જેને જેવી બનાવી હોય પણ મેં બનાયલી એ રીત કહું કે થોડું પાણીમાં એના ચોખા પેલા પલારી દેવાના જે આપણે ચોખ અંદર વાપરવાના હોય નહી દસ પંદર મિનિટ પહેલા પલહારી દેવાના એટલે આપણે પછી બહુ બાફ બના પડેને એમ. તો પછી એ પલારેલા ચોખા હોય ને તો એકદમ બફાઈ જતા વાર ના લાગે જ્યારે પેલી વાર લાગે. થોડું દસ પંદર મિનિટ વધારે લે. ના કરતા અને પછી એને કમ્પ્લેટ અ દસ પંદર મિનિટ પલાળીને પછી ધોઈને તપેલીમાં થોડુંક પાણી ને એને ચોડવવાના પછી ચડવી અને પછીો દૂધ વેડ કરી દેવાનું અને દૂધમાં જ પછી મોરસ એડ કરી દેવાની કેમ કે આપણે છેલ્લે મોરસ અંદર નાખીએે ને તો જેવું જોઈએ હો એનો ગળપણ નો સ્વાદ નહીં આવતો એમ એટલે પહેલે થી જ મોરસ મન આ વાત નથી ખબર પણ મનમાં મમ્મી એ હું બનાવીતી હતીીને તારે જ મ સમજાયું અને પછી ધીમ ત આપે એકદમ હલાવતા રવાનું હલાવતા જ રહેવાનું પછી જે ચો ચોખાની જે એની શું કેહેવાય કે થિકનેસ હોય ને એકદમ અલગ જ કલર બદલાઈ જાય અને આખા ચોખામાં ફૂલી ગયા હોય ને એવા લાગે એટલે આપણને ખબર પડી જાય કે ખીર એકદમ આપડી તૈયાર થઈ ગઈ દૂધ જે વાપર્યું હોય એ થોડુંક જાળસ પડતું થઈ જાય હા અને પછી છેલ્લે આપડે ઉપર બધું સજાવટ માટે કરી દેવાનું ડેકોરેશન માટે હમ ગમે કું એ રીતે ના બધું બદામ કાજુ ને બધું એડ કરી દેવાનું કેસર નાખવું હોય તો કેસર તો ભાઈ બધ અચમતના પડે તો એનો કલર થોડોક બદલાયેલો હોય એવો જોવા મળી જ
તો ચલ હા
તમે એવું કશું બનાયલું છે કે પછી ના બનાવું હોય તો હવે મને તમાર જણાવો કે તમે જયારે નવરા હોય તમારા કદાચ શનિ રવિમાં કે અ બચ્ચે રોજના કામ કરતા વચ્ચે એકાદ બે કલાક તો તમને શું કરવું ગમે એ મન જણાવો
હું તો કઈ નઈ કે તો હ ટીવી જોતી હોઉં છું હજી કંઈક ફ્રી ટાઈમમાં ડ્રોઈંગ પણ કરતી રહઉં છું એમ
ઓ એટલે તમને ડ્રોઈંગ કરવાનું ગમે હે ને
હા ડ્રોઈંગ કરવાનું ગમે છે
બરાબર છે તો એ તો સારું જ કેવાયને તમને તો તો શું કેટલું કશું રિસેન્ટલી અપડીટ તમે કશું દોર્યું કશું એવું ચિત્ર વિિત્ર
ના ના અત્યારે તો નહી બહ પહેલા ધો કર્યું તું પણ અત્યારે તો નહી કર બાકી ડ્રોઈંગ કરવાનું ગમે એમ
ડાયરેક્ટ તમાર મગજમાં જ એવા વિચાર આ આવી જાય કે પછી કોકનું હોય અને એના પર તમે એવુંને એવું દોરો
ના કોકનું હોય એના પર ટ્રાય કરવાનું. એવું કર અને મન. થઈ જાય તો ડ્રો પણ કરી દઉ એવું.
બરાબર છે એટલે ભેવો આવડે છે હ ને. હમ બરાબર એટલે સ્કૂલમાં વધારે ગમતું હશે.
હમ.
બરાબર તો કેટલા કલાક એમ પાછળ નીકળી જાય તમાર.
હોવ નીકળ ગ હા આરામથી.
હમ બરાબર તો અત્યાર કોઈ એવો શોક.
પછી હું મંદી મૂકા જાઉં. હેલો હલો. હેલો.
હલો.
હા અવાજ આવ થી.
હા હા આવે છે મારો એક કોલ આવી ગયો હતો.
ઓ બરોબર છે. ઓ મંદી મુૂકા જવં પછી. બરાબર.
હમ. હા તો પછી. ત્યા તમે શનિ રવિ શું કરો તો પછી શોપિંગ બોપિંગ કરવાનું ગમે.
હા અમુક વાર પણ અત્યારે તો નહી મોસ્ટ ઓફ ટીવી જ જોતી હોઉં છું.
હા તો ટીવીમાં શું જુઓ તમ.
સિરિયલ હોય જેઠા લાલ બીજું તો શું હોય.
હ ની જેઠાલાલ કેટલો મસ્ત શો આવે. ને એકદમ મન તો હું તો શનિ રવિ જો કશું ના હોય ને અને એ વસ્તુ જેવી છે ને કેટલું. કોમેડી. બધા હળ આ એક શો એવો છે ને. ગમે ત્યારે આપણે એ ચેનલ ચાલુ કરીએ તો એ ચાલતું જ હોય.
હમ સાચી વાત કીધી.
હમ બહુ. કોમેડીન એમાં જેઠા અને દયાની તો એક્ટિંગ. એક્ટિંગ એ લોકોને લીધે જ વધારે જોવાનું ગમે શું કેવું.
હા અને ઓલ્ડ એપિસોડ પણ આવે છે પણ બહુ. હા આવે છે અત્યારે સાંજે સાંજે.
હાચી વાત હમ. સાચી વાત સાંજે આવે પણ કેવું મજા આવે બધા અને એવું નહી કે આ અમુક. શો કેવા હોય કે જો યંગસ્ટર્. જોઈ શકે ઓલ્ડ એજ પીપલ જોઈ શકે પણ આ સુજન બધું હંગાત બહીન જોઈ હકે ગમે તે ટાઈમ કોઈ એવું કશું ખરાબ એવું હશું વસ્તુ ના આવે બસ કોમેડી એટલે કોમેડી આવે અમુક પાછા સીન એવાય લાવ દે કે જે આપણને આમ થોડું દુઃખ થાય એવા બધા ભાગ આવી જાય અંદર
હા અને એમાંલું એમાં કેટું બધું ફરવા જાય છે લોકો
હા અને એવું પણ કે ગમે તે પરિસ્થિતિમાં આ શુંયું શીખવાડે કે બધા હળી મળળીને રે ને હિંમત હરે ગમે તે વસ્તુ પોસિબલ જ કરી રહવું છે આ શું
બરોબર
હમ અને ઈઝીલી આપડે જાણ કેવું કે હું તો જો પોતે મારું પર્સનલી હું એવું ફીલ કરું કે જય્યારે એું જો ને પછી એટલું હસી ને ને એવું ને આાખા દાડાનો થાક ઉતરી જાય એકદમ રિલેક્સ ફીલ થાય જોયા પછી એ
બરાબર છે
બોલો બીજું તમે કહો
બસ શાંતિ છે
હમ સીરિયલ બીરિયલ જોતા હશેને મવી બુવી માં વધારે ઇન્ટરેસ્ટ લાગે
હા જોઉં છું ને અત્યારે તો પેલી ધુલંધર આય છે એ જોઈ
હ કેવું હતું થોડુંક મન કોને મે તો નઈ જોય એમાં કેવું હોય
પણ આમ સારી ચપ આમ આખો દસ મારા પચી બહ છે એમ
હા બરાબર એટલે ફાઈટિંગ નું બધું
હા વધારે છે
બરાબર છે હ હમ ચાલે પણ અત્યારે તો એવી એક્શન મૂવી જ વધારે ચાલે પણ મને પોતે કે મવી એવી ગમે ને કે થોડુંકશન એક્શનનુંું લીધું હોય ફાઈટિંગનુંું લીધું હોય થોડુંક રોમન્ટિક હોય થોડુંક સેડ હોય એવી મુૂવી હોય ને થોડુંક થોડુંક બદલાતું રહેે ને અડધો અડધો કલાકે તો એવી મુૂવી માં જો ત જા કમનોો ટમનીળ જાય ખબર ના પડે પણ પોતે મન હ એકલું જોવાનું ના ગમે તમને કેવું એકલું ગમે કે કોઈ સાથી હોય તો ગમે
હમ
તમે મૂવી જોઓ તો એકલું ગમે કે સાથે હોય તો કોક ગમે એમ
હા તો જેવીતે જેવી રીતે જોડે જવું હોય તો જોડે જોઈ લઉ એક ર વા એકું છે
બરાબર છે હમ હમ
સારું ચાલો બાય બાય.
હા બાય.